કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
ઘરે બધા મજામાં?
હા એકદમ મજામાં. તમારા ઘરે બધા મજામાં?
બધા મજામાં. કેમનું ચાલે છે બે? સરસ-સરસ.
અચ્છા. બસ સારું ચાલે છે મારે તો.
હા. અત્યારે તો વાતાવરણ પણ બહુ સરસ છે.
હા પવન બહુ સારો એવો છે.
હા. તમારે ત્યાં વરસાદ છે?
સહેજ બી વરસાદ નથી અમારે ત્યાં.
અમારે પણ એવું જ છે અહિયાં. વરસાદ આવે છે. વાતાવરણ આમ એમ થાય કે હમણાં એટલું બધો આવશે, પણ વરસાદ આવતો જ નથી.
વાદળ ચડીને આવે, પાંચ-દસ મિનિટ વરસાદ આવે. અને પછી બંધ થઈ જાય. ને પછી એટલો બધો તાપ આવે તો, એટું બધો ઉકળાટ લાગે છે ને.
પણ એવું લાગે કે વ ચોમાસું છે.
સેજ બી નહી જો ને, આ જુલાઈ પતી આવ્યો, પણ સહેજે વરસાદ લાગે છે તમને.
પાછા પાછી બધા એવું કે, કે આગાહી-આગાહી મને તેકી આગાહી હચી લાગતી નથી.
અને જોજો તહેવાર જ બગાડશે વરસાદ, ગણેશ ચતુર્થી ને, નવરાત્રી.
પેલા તો રક્ષાબંધન આવશે.
ચાલો રક્ષાબંધન તો વાંધો નહીં, નાનો તહેવાર છે, આપણેે ઘરમાં જ ઉજવવાનો પણ ગણેશ ચતુર્થી છે, નવરાત્રી ત્રી જેવા મોટા-મોટા તહેવારો બગાડે યાર.
હ, અને છોકરાઓને જો એમાં બહાર ગરબા ગાવા જવાનું હોય, બધું હોય, ગણપતિમાંય. વિસર્જન વખતે જ વરસાદ આ આવીને ઊભો રહેશે.
સાચી વાત છે, આપડે કેમનું મેનેજ કરવાનું, આમ ના આવે.
અને એવું ને, કેટલું કેટલા તમે પહેલેથી પ્લાનિંગો કરી હોય બધી. અને બધા પ્લાનિંગ ઉપર વરસાદ આવીને, બેસે તો શું થાય? બધા ગારો બોલે પછી.
સાચી વાત છે, અમે છે ને, લાસ્ટ યર અમા અમારા ઘરે ગણપતિ લાવે તો, ગણપતિ વિસર્જન કરવા, અમે ચાલ. તા જવાના હતા, પણ એટલો બધો વરસાદ હતો કે, અમારે રિક્ષા કરીને જવું પડ્યું.
કેવું થઇ જાય, આમ જીવ બરી જાય, આપડો જે વિચાર્યું હોય એ ના થાય.
હા, એટલે અમારે ઘરથી છે ને, નહેર થોડી દૂર છે આમ છે. તો અમે એવું વિચારીએ કે, ના આ વર્ષે તો અમે જઈશું, ચાલતા જઈશું, ગણપતિ વિસર્જન કરવા. પણ કોઈ ટાઈમ અમારેથી જવાયું જ નથી.
બરાબર, બરાબર, આમ ના ગમે પછી.
હા, સાચી હ છે, આપને એમ એવું તો થાય ને કે, ભગવાન આપડી ઘર રહેશે તો, એમની જોડે થોડો વધારે ટાઈમ આપણે સ્પેન્ડ કરી લઈએ, ચાલતા-ચાલતા જઈએ તો.
હા, હા, સાચી વાત છે તમારી.
હા, અરે. તો મેં એમ ફોન કર્યો કે, આજે મેં તમને અમારા પોળમાં જોયા તો, ગરબામાં આવ્યા તો તમે તો. સભ્ય છો?
હા, હું આનંદના ગરબામાં છું હા. હ, હ.
અચ્છા, તો તમે ક્યાંથી જોડાયા?
લગભગ બે વર્ષથી.
અચ્છા, તો તમે શું કરવાનું? આનંદના ગરબામાં?
આનંદના ગરબામાં જવાનું. પછી ત્રણ વાર અમારા આનંદનો ગરબો કરે, બહુ ચરબાવણી કરે. પછી ભજનો ગાય, ગરબા ગાય, હમ્મ.
અચ્છા, તો તમને મજા આવે?
બો મજા આવે, બો મજા આવે.
એટલે તમે કેવી રીતે હા, બોલો.
અમારે તો એમાં પાછી સાડી પહેરવાની હોય, અમારે કો બ હોય અમુક ત્રણ ચાર સાડીઓ આપી છે કે, એ લોકો મંડળ માંથી જે મુખ્ય આપણા સભ્ય હોય, એ આપણને કે કે ભાઈ તમે, આજે આ સાડી પેરજો આ સાડી પેરજો. એટલે સાડી પેરીને જવાનું હોય.
આપડી સાડી પરવા કેે, તો મંડળ માંથી આપ
ના, મંડળમાંથી મંડળમાંથી જ આપે. એ સાડી આપડે પેરવાની હમ. હા, સેમ સેમ સાડી.
અચ્છા, તો તમારે ગરબામાં એટલે એક્ઝેક્ટ શું હોય એટલે શું શું કરવાનું હોય?
અમારા ગરબામાં જો મા પહેલી તો માતાજી નો ફોટો હોય. હમ્મ અને જેને ગરબો કરાયો હોયને. એ આપણને આજે અમારે અમે છગડો કરીને જઈએ તો છગડાના પૈસા બી એ લોકો આપે હ, અને પછી માતાજીનો ફોટ ટો લઈ જઈએ અમે પછી ગરબો આવે ને ગરબો જોયો છે? હમ. ગ પેલું માટલા જેવું આવે એવું સ્ટીલનું હોય એક ગરબો હોય ગરબો લઈ જવાનો ધોડો લઈ જવાનો. પછી જેને ઘરે હોય એને ઘરે આ બધું લઈ જવાનું અને પછી એ સ્થાપના કરે. પૂજા કરાવે અને પછી આનંદનો ગરબો સાંભળ્યો છે કોઈ દિવસ?
હા, સાંભળ્યો છે. આવડે છે. મને
હા, એ ત્રણ વાર અમારે ગરબો ગાય. સ્પીકર હોય, સ્પીકર અમે લઈ જઈએ પછી દાંડીયા હોય ઘુઘરા હોય, કીતાલ હોય એ બધુ બધું જોડે હોય બધાંને હજી અમે ચોવીસ સભ્ય છે. અમે, ગરબામાં.
અચ્છા, તો એમ તમને અમ ધારો કે અમારા ઘરે ગરબો કરાવવો છે તો અમારે તમને બોલાવવા તમને કોન્ટેક કરવાનો પહેલાં અને લખાવાનું ગરબો ક્યારે છે કેમ નઈ એમ.
હા, તમારે ફોન કરીને તમારે લખાવાનું કે આ વારે મારે ગરબો આટલા વાગે કરાવો છે. તો અમે અ તમને નંબર આપ્યો હોય એ નંબર ઉપર તમે ફોન કરો એટલે અમારો ગરબો નોંધાઈ જાય. તમાર માટેનો.
અને અમારે પૈસા કેટલા આપવાના?
અમારે અત્યારે ગરબામાં એવો રૂલ્સ છે કે એક હજાર એક તમારે મૂકવાજ પડે. પછી અમારે હવે કેવું કે અ ઢોલ જાતે નહી વગાડતા અમે બહારથી બોલાઈએ છે એટલે એ ઢોલીને બી તમારે પૈસા આપવા પડે એનું બી કવર હોય અને ત તમારું ઘર નજીક હોય તો સામાન તમે જાતે લઈ જઈ શક જો બાકી તમારે રિકષા તમે જ્યાં છઘડો કહું છુ ને મુ ફિયા ફિયાકો એ તમે કરો તો તમારે એના બી પૈસા આપાના હોય
અચ્છા અમારે નાસ્તો કરાવો હોય તો કરાવાય કે કમ્પલસરી જ હોય નાસ્તો
ના કમ્પલસરી નહી તમારે જે કરાવું હોય તમે ઠંડુ ચ કે નાસ્તો હોય એ કરાઈ શકો છો ના કરાવો તો બી કોઈ વોધો નઈ
અને અમાર અમારા ઘરના ને બોલાવા હોય તો બોલાવે કે ખાલી તમારા મેમ્બર્સ જ હોય
ના ના તમારે જેને બોલાવા હોય એન બોલાઈ શકો આડોશી પાડોશી તમારા રિલેટિવ બધાને બોલઈ શકો
તમારા મેમ્બર માંથી કેટલા આવે
અમારા મેમ્બર માંથી સમથિંગ પંદર સત્તર તો હોય પંદર સત્તર તો હોય છે જ ચો
અચ્છા તમે કોઈ દિવસ ગરબો ગાયો છે યા ફિર કોઈ ભજન એવું ગાવાનું હોય
હા ગાઈએ છીએન અમે. હ ભજન છે ગવાય ગવાય. ગવાય છે હો.
અને કોઈ એવું આપડે સ્પેસિફિક ઓકેઝન પર થાય લાઇક બર્થડે છે એનિવર્સરી છે. પછી ઘરે એવું કોઈ પ્રસંગ છે તો આવો તમ લોકો?
હા આઈએ છીએ અમે એ વખતે બી આઈએ છીએ તમે ભજન માટે બોલાવો તો ભજન બી ગાય છે બધું.. લગ્ન ગીત ગાય છે બધું જ ગાય છે.
અચ્છા તો અમારે બોલાવા હોય તો અમારે તમને પહેલા કહી દેવાનું પછી અમારે.. ઘરમાં બધું સેટઅપ કર દેવાનું માતાજી નો ફોટો મૂકવાન એવું બધું કરવા..
હા તમારે ટેબલ અ મૂકીને માતાજીની સ્થાપના માટે તમે.. ટેબલ મૂકો એની ઉપર શણગારો તમે તમારે જે રીતે કરવું હોય એ.
આપણે આપણા ભગવાન મૂકી શકીએ એટલે લાઈક લાલો છે આપદી જોડે બીજો ભગવાન નો ફોટો છે તો મૂકી શકીએ આપડે.
હા મૂકી શકો તમે જે મૂકવું હોય તમારે કનૈયાને મૂકો તમારા કોઈ વડીલનો ફોટો મૂક -કવો હોય કે મૂકી શકો જોડે.
અચ્છા તો હવે આજે અમારા ઘરે માર ભાઈ નો છોકરો છે તો એને ઝૂલાવો હોય તો તમે ઝુલાવડાવો અને એટલે ગીત.. ગાવ એનું.
હા એના ભજનો આવે છે ઝુલાવા માટેના પાાયણું આપડે લાલો ઝુલાવાનું કહીએ ને.. તો તમારે ઘેર એ એ પ્રસંગે કરાવ તો તે પ્રસંગેનાં ભજન બી ગાય છે. અને એને જુલાવે આવે છે.
અચ્છા અને તમે પેલું મટકીનું કીધું એમાં આપડે શું કરવાનુ?
એમાં મટકીમાં કેવું હોય છે કે ત્રીજો ગરબો ચાલુ થાય ને અમારે.. તો માથે મટકી ચડાવવાની હોય છે એ એ.. એ ત્રીજી વાર માં એ માથે મટકી ચડાવ એટલે તમારે જે અંદર મૂકવું હોય. અંદર તમે મૂકી શકો ક પૈસા અને પછી.. બધા ઘરના સદસ્ય હોય. તમારા આડોશી પાડોશી હોય આખા ગરબામાં તમે ગરબામાં ફરો અંદર મટકી લઈને.. વારાફરતી.
અચ્છા અને અમાં તમારે ગરબા ચાલુ હોય એમાં અમારથી ગરબા ગવાય? એટલે તમે ગરબો ગાવ છો હા ગરબો
આઈ કબ આઈ
અચ્છા તમે અમારામાં આવો જોડાવ તમારાથી બી ગરબા ગવાય હોય તો..
હા ગવાય અમારા મંડળના સભ્ય બધા ઊભા થાય છે જેને ઓછા સભ્ય હોય જેને ગેર ગરબો રાખ -ખયો હોય. અને બઉ સભ્ય ના હોય તો અમે મંડળના પણ બધા ઉભા થઈએ છીએ ગરબા ગાવા.
અચ્છા.. પછી તમે એવું કઈ બનો લાઈક ગણપતિ નું હોય તો ગણપતિ બનો એવું કશું હોય તમારામા..
હા છેને અત્યારે હોય તો હનુમાન દાદા બનીએ છીએ. ગણપતિ બનીએ છે પછી ઘોડો ગાય છે ઘોડો બને છે. અ કનૈઓ બને છે. હ એ બધું તો બનતા જ હોય છે હમ.
અચ્છા અને મટકીમાં તમે કીધું આમ આપડે કોઈ.. આમ નકી કરેલી રકમ મુકવાની કે આપડણે જે પૈસા મૂકવા હોય એ પૈસા મૂકવાના.
ના ના તમારે જે સ્વેચ્છાએ મૂકવું હોય પછી તમારા આડોશી પાડોશી એ મ- -ટકીમાં બધા મૂકે અંદર એટલે સ્વેચ્છાએ જે મૂકવું હોય એ. એમાં એવું કશું એવું ના હોય કે આટલા જ મૂકવાના પૈસા.
અચ્છા અમારથી જોડાવું હોય તો જોડાવાય તમારા ગરબા માં?
હા જોડાવાય નવા અમારે મિટિંગ ભરે છે વરસમાં એકવાર. અને ફાગણ મહિનામાં અમારા નવા સ સભ્યો લે છે.
અચ્છા તો એ જોડાવાની કોઈ પ્રોસેસ કે એમને એમ આપણે નામ લખાવ દેવાનું?
ના ના એમાં સભ્ય ફી હોય છે અમારે એકસો એક. કે તમે એકસો એક આપો એટલે તમે સભ્ય થઈ જાઓ મંડળના.
અચ્છા અને તમે કવરમાં કીધું એ કવર માં મારે જે પૈસા મૂકવા હોય એ મૂકવાના ધારો કે હું ગરબો કરાવું તો પાંચ હજાર એકનો પૈસા મુકવા છે તો મુકાય મારથી એમ.
હા અમારે એક હજાર એકથી શરૂઆત છે પછી સામે વાળાને જે એને અનુકૂળ હોય એ બું કે છે એક હજાર એક તો મિનિમમ છે અમારે.
અચ્છા. તો કોઈ એવું મિડલ ક્લાસ હોય જેને એક હજાર એક ના પોસાય તો તમે ઓછા લોવ કે પછી એક હજાર એક જ હોય?
ના એ હોય છે કે આજે બહુ સામાન્ય માણસ હોય. કે એની પરિસ્થિતિ બિચારાની નથી તો પછી એની સ્વેચ્છાએ જે મૂકી અમે લઈ લે. બાકી તો અમારે એક એક હજાર એકનું જ કવર છે હા.
અચ્છા તમને મજા આવે છે આનંદના ગરબામાં?
બહુ બહુ મજા આવે. તમારે ચાર કલાક તો કઈ જતારે ખબર જ ના પડે. કમર દુખતી હોય, પગ દુખતી હોય તમને યાદ જ ના આવે કે મને કમર દુખે છે, પગ દુખે છે.
હા અને આ એક સારું કે એના લીધે આપણા ભગવાનનું નામ તો લેવાઈ જાય આપણાથી.
હા અને બધા ભેગા થાય.
હા સાચી વાત છે. ઘરની બહાર નીકળે તો થોડું સારું ભી લાગે આપણને.
હા હા એજ ને બહુ મજા આવે પણ. તમે કરાયો છે કોઈ દિવસ ગરબો?
ના કરાયું નથી એટલે અમારે કરાવવાની ઈચ્છા છે તો મેં કીધું લાવ તમને પૂછી લઉં તમે છો જ એમાં તો કેવું છે, કેમનું છે બધું?
ના ના બહુ મજા આવે ખરેખર. હા તમે એક વાર કરાવજો તમે પોતે ખુશ થઈ જશો. સાંભળીને ને બધે જોઈને.
હા અમારા ઘરે ગણપતિ આવશે ને હવે તો હું કરાઈશ. આનંદનો ગરબો તમારી સાથ
ચોક્કસ ચોક્કસ. ખાલી અગાઉથી પેલા નોંધાઈ દેવાનો.
હા ગણપતિ વખતે તમે બહુ બિઝી હશો હે ને?
હ ગણપતિમાં અમારે બબેન ત્રણ ત્રણ ગરબા ચાલતા હોય છે.
હા એ તો હું તમને પહેલેથી જાણ કરી દઈશ કે મારે આ દિવસે કરાવો છે એમ.
ચોક્કસ ચોક્કસ. હા ચાલો મળીએે ત્યારે.
હા ચલો. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.